હેલો.
હલો.
કેમ છે.
બહું મજા તારે કેમ છે.
મજામાં.
હમ.
ઘણા દિવસે મળી તારા ઘરના બધા મજામાં છે ને.
હા પર અ હા, બસ મજામાં છે, થોડી ચિંતા હતી એટલે તારી પાસે આવી તું તો જાણે છે ને કે મોંઘવારી કેટલી વધી ગઈ છે છોકરાઓ નું ભણતર અને ઘરનો ખર્ચો કાઢવો પણ અઘરો થઈ ગયો છે
હા ચિંતા શું કામ કરે છે આપની સરકાર સામાન્ય લો કો માટે કેટલી બધી સરકારી યોજનાઓ ચલાવે છે જો આપણેે તેનો સાચો લાભ લઈએ ને તો ઘણી આર્થિક મદદ મળી રહે છે
સાચું પૂછતો મને આ બધી યોજના વિશે બહુ ખબર નથી પડતી તું મને થોડી સહેલી ભાષામાં સમજાવે કે કઈ કઈ યોજનાઓ આપણા માટે કામની છે
હા કેમ નહી ચાલ તને વિગતમા સમજાવું સૌથી પહેલો તો તારા ઘરમાં દીકરી છે છે ને મહી નહી
હા એ હવે આઠ વર્ષની થઈ ગઈ છે
હા તો સૌથી પહેલા સુુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેનું ખાતું ખોલાવવું જોઈએ અને આ યોજના નું આ યોજનામાં તો દર મહિને થોડા થોડા પૈસા બચાવી બચાવી જેને જમા કરી શકે છે અને તેના પર વ્યાજ પણ બહુ સરસ મળે છે
અને જયારે માહી એકવીસ વર્ષની થશે ને ત્યારે તેના ભણતણ કે લગ્ન માટે તારી પાસે મોટી રકમ તૈયાર થઈ જશે
અરે વાહ આ તો બહુ સરસ કહેવાય દીકરી ના ભવિષ્યની ચિંતા ઓછી થઈ અને હા ગયા મહિને મારા સાસુમાની તબિયત બહુ બગડી ગઈ હતી હોસ્પિટલ નું મોટું બિલ આવી ગયું અમારી બધી બચતો વપરાઈ ગઈ સ્વાસ્થ્ય માટે કોઈ યોજના છે
હા તેના માટે તો સૌથી મોટી યોજના છે આયુષ્યમાન ભારત યોજના જેને આપણે માં અમૃતમ કાર્ડ પણ કહીએ છીએ જો તારી પાસે આ આયુષ્માન કાર્ડ હોય ને તો પરિવાર ના કોઈ પણ સભ્યની ગંભીર બીમારી ના સમયે હોસ્પિટલમાં પાંચ લાખ રૂ પાંચ લાખ સુધી ના મફત ઈલાજ મળી શકે છે અને સરકારી અને અહી સરકારી અને ઘણી બધી ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ ચલાવવા મા આવે છે.
અરે મારી પાસે આ કાર્ડ હોત તો અમારે વ્યાજે પૈસા ન લેવા પડોત આ કાર્ડ કેવી રીતે બનાવાય છે.
બહુ સહેલું છે તું ઓનલાઈન અથવા આપણા ગામનાં ઈગ્રામ સેન્ટર પર જઈને રેશન કાર્ડ અને આધાર કાર્ડ આપીને આ કાર્ડ કઢાવી શકે છે હું કાલે તારી સાથે આવીશ આ નઈ આપણે ફોમ ભરવા જઈશું
તારો ખૂબ ખૂબ આભાર હ અચ્છા તારા ભાઈ તો ખેતી કરે છે ને એ કઈ યોજનાની વાત કરતા હતા.
હા ખેડૂતો મોટે પીએમ કિસાન સંઘના નિધિ યોજના છે આ યોજના હેઠળ સર સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર સુધી જમા કરે છે બે હજાર ના ત્રણ હપ્તામાં અના આના થી બિયારણ અને ખાતર ખરીદવામાં મોટી મદદ મળી રહે છે.
સરસ મારા કાકા પણ ખેતી કરે છે હું તેમને પણ આના વિશે કહીશ. અ મારી એક ઓળખીતા બહેન છે જે વિધવા છે અને તેમને ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તેમના માટે કોઈ સહાય ખરી
હા સર સરકાર મહિલાઓ માટે પણ ઘણી યોજનાઓ ચલાવે છે જેમકે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ યોજના હેઠળ આ બહેનોને દર મહિને સરકાર તરફથી પેન્શન ના રૂપમાં આર્થિક મદદ મળી રહે છે જે થી તેઓ આત્મનિર્ભર બની શકે છે.
હા. તો પૂણ્ય નું કામ કેહેવાય હું આજે જ એ બહેનને આ વાત જણાવીશ. પણ બેન આ બધી યોજનાઓના ફોર્મ ભરવા માટે ક્યાં જવું પડશે. કોઈ દલાર પાસે જવું પડશે
ના બિલકુલ નહી દલાર ની જરૂર નથી હવે બધું જ ડિજિટલ થઈ ગયું છે. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા પીએમ પોર્ટલ પર જાતે ફોર્મ ભરી શકે છે અથવા સૌથી સરળ રસ તો એ છે કે આપ ણા ગામની પંચાયત ઓફિસ માં જઈને કોમ્પ્યુટર ઓપરેટર ને મળવાનું તેઓ બહુ ઓછા ચાર્જમાં અથવા મ મફ્ત માં ફોર્મ ભરી આપે છે.
હા તે આજે મારી આંખો ખોલી દીધી હું તો અમથી જ ચિંતા કરતી હતી સાચી માહિતી હોય તો કેટલી બધી મદદ મળી શકે.
હા સાચી વાત છે સરકાર આપણા માટે જ આવી આ બધી યોજનાઓ બનાવે છે બસ આપણે તેની ખબર હોવી જોઈએ ચાલ કાલે સવારે આપણે પંચાયત ઓફિસે જઈશું અને તારા પરિવારના આયુષ્યમાન કાર્ડ અને મહિના શું કન્યા નું ખાતું ખોલા ખાતું ખોલાવી દઈશું.
હા ચોક્કસ કાલે સવારે હું તારા ઘરે આવી જઈશ તારો ખુબ ખુબ આભાર.
અરે એમાં ભાષા ન સહેલી આવે તો કોણ આવે ચાલો હવે હું નીકળું ઘરે. સાંજની રસોઈ નો સમય થઈ ગયો.
હા આવજે કાલે મળીએે.
હા.
અરે ઊભી રે રસોઈ ની તો હજુ વાર છે. એક બહુ મહત્વની વાત પૂછવાની રહી ગઈ છે.
હા બોલ ને શું કઈ મુંજવણ છે.
હા. તું તો જાણે જ છે કે હું ઘરે બેસીને સિલાઈ કામ કરું છું. પણ મારી પાસે નાનું મશીન છે અને કામ વધારવા માટે મારી પાસે પૈસા નથી. શું સરકાર મહિલાઓને પોતાનો નવો બિઝનેસ કે રોજગાર શરૂ કરવા માટે કોઈ મદદ કરે છે?
અરે વાહ તારો આ વિચાર સાંભળીને મને બહુ આનંદ થયું સરકાર અત્યારે મહિલા રોજગાર પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે અને તારા જેવા નાના ગૃહ ઉદ્યોગો કે સિલાઈ કામ માટે સરકાર ની ઘણી જોરદાર યોજનાઓ ચાલી રહી છે.
સાચે જ મને થોડી વિગતવાર માહિતી આપને જેથી હું મારુ સિલાઈનું કામ મોટું કરી શકું.
હા સૌથી પહેલા તો તારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે જોઈએ. આ યોજના હેઠળ જો કોઈ મહિલા પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે અથવા જૂનો ધંધો જૂનો ધંધા ને મોટો કરવા માંગે તો બેંક તરફથી બહુ સરળતાથી લોન મળે છે આમાં શિશુ લોન હેઠળ પચાસ હજાર સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર મળી જાય છે. જાય છે. તું આ પૈસાથી નવું આધુનિક સિલાઈ મશીન અને કપડા નો કાચો માલ ખરીદી શકે છે.
અરે આ તો સરસ પણ મેં સાંભળ્યું છે કે મુદ્રા લોન સિવાય પણ ખાસ મહિલાઓ માટે કોઈ નવી યોજના આવી છે જેમાં મફત સાધન સામગ્રી મળે છે.
હા તારી વાત બિલકુલ સાચી છે તું પી. એમ વિશ્વકર્મા યોજના વિશે વાત કરી રહી છે. આ યોજના આપણા જેવા કારીગરો માટે તે વરદાન રૂપ છે. આમાં દરજી કુંભાર, સુથાર જેવા અઢાર પ્રકારના પરંપરાગત વ્યવસાયોને મદદ મળી રહે છે. તને એમાં મફત ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન રોજનું પાંનસો ટાઈપેન્ટ મળશે અને નવું સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજારની પંદર હજારની ટૂલ કીટ વાઉચર પણ મળશે.
અરે વાહ ટ્રેનિંગ પણ મફત અને મશીન ખરીદવાના પૈસા પણ અલગથી આ તો સોનાના સુગંધ ભણવા જેવું કામ છે. આના સિવાય ગુજરાત સરકારની કોઈ યોજના ખરી?
હા. કેમ નહી ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના પણ બહુ પ્રખ્યાત છે. આ યોજના હેઠળ આર્થિક રીતે પછાત વર્ગની મહલાઓને પગભર કરવા માટે દરજીકામ, બ્યુટીપાર્લર, કેટરિંગ કે મસાલા ઉદ્યોગની જેવી કીટસ તદ્દન મફત મફત આપવામાં આવે છે. દર વર્ષે આના ફોર્મ કુટિર અને ગ્રામ ઉદ્યોગની વેબસાઇટ પર ભરાય છે.
આ બધી તો એકલી મહિલાઓ માટેની વાત થઈ પણ અમારા મોંહલ્લામાં સાત થી આઠ મહિલાઓ ભેગી થઈને પાપડ અને અથાણાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું વિચારતી હતી જો અમારે જૂથમાં કામ કરવું હોય તો કોઈ યોજના છે? હલો?
હલો? હા તેના માટે તો સૌથી બેસ્ટ રસ્તો છે મહિલા સ્વસહાય જૂથ ગામડાઓમાં આને સખી મંડળ પણ કહે છે જ્યારે દસ થી પંદર મહિલાઓ ભેગી થઈને એક મંડળ બનાવે છે ત્યારે સરકાર તેને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મોટી આર્થિક મદદ કરે છે શરૂઆતમાં બિઝનેસ સેટ કરવા માટે ફંડ મળે છે અને પછી બેંકમાંથી બહુ જ ઓછા વ્યાજે મોટી લોન પણ મળી શકે છે.